હલો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં.
હ એકદમ મજામાં તમે કેમ છો સાંભળ્યું. નવી એક્ટિવા લીધી છે
હા એક્ટવાલી જ નવી
પાટીીસ
પાર્ટી આવો ઘરે તમે આવતા જ નહી
અરે ટાઈમ નથી મળતું શું કરું
એ તો ઘરે આવવું પડે પાર્ટી લેવી હોય તો ટાઈમ કાઢવો પડે
ચોક્કસ થી આવીશ હવે તો પાર્ટી લેવા તો હું આવીઈશ જ ઘરે
હા રવિવારે આવજો તો બધા ઘરે ફ્રી હોય
હા હા ચોક્કસ ચોક્કસ હા એતો છે મને પણ તમાર કામ હતું
હા બોલો
મારે પણ એક્ટિ વા લેવી છે તો કઈ સજેસ્ટ કરો ને
એક્ટિવા તમે છે ને ઇલેક્ટ્રિક લોમ
ઇલેક્ટ્રિક
હા આજે ચેતક નું આવે છે ને ઇલેક્ટ્રિક એલો
તમારી તો પેટ્રોલ વાળી નથી
હા મારે પેટ્રોલ વાળી છે મારે એક્ટવા મેં એક્ટિવા લીધું છે તમે ઇલેક િક લો ચેતકનું આવે છે
બરાબર તો તમે તો ઇલેક્ટ્રિક લીધી તો મને સોરી પેટ્રોલ વાળી લીધી તો મારે ઇલેક્ટ્રિક કેમ સજેસ્ટ કરો છો તમે
અરે સારું છે ઇલેક્ટિક સારું રશે
મેં અહિયાં સાંભળ્યું છે કે ઇલેક્ટ્રિક કે છે કે સક્સેસફુલ નથી જતી
ના ના કોને કે કોણ કેશે સારું છે એજ લેવાય ના ના પાંચ વર્ષ સુધી બેટરીની ગેરંટી આપે છે પાંચ વર્ષ સુધી વોરંટી હોય છે બેટરીની કંઈ પણ થાય ને તો તમને ચેન્જ કરી આપે બીજા કઈ પણ તમારે કઈ પ્રોબ્લમ આવે ને તમને બીજું આપે તેને બદલીને
બરાબર
છ જ લવાય
બરાબર સર તો એમાં બી કંપની આવતી હશે ને ઇલેક્ટ્રિક માં બી
હા એથર આવે ચેતક આવે હમ તો ક ચેતક નું લેવાય
ચેતકનો ઓકે
એનો અહિયાં બીમારની બાજુમાં જ છે
હા એ તો અમે જોયું છે મે કેમ કે અમે પેલા મારા ફ્રેન્ડે ત્યાંથી જ લીધી છે
હા અને આપડા પણ ઓળખીતા જ છે ત્યાં આગળ તો મને કોન્ટેક્ટ કરજો આપડે વાત કરી દઈશું એમને એ તમને સમજાવી દેશે એ અત્યારે કયું ચાલે છે કયું સારું છે
બરાબર
હા મેં વાત કરી હતી એમને તો જોવા ને એમને કીધું તું કે કઈક એકસો ને એસીી કિલોમીટર ફરે એવું બાઈક છે અને ત્રણસો કિલોમીટર ફરે એ એક્ટિવાશે એક્ટિવ એટલે કેવું આપડે અત્યારે નથી આવજ એક્ટિવ
હા હા
ઝાડા આમ એ ના હોય વધારે ભારે
હા બરાબર
બહળીની આપડે આની જ આવે લોખંડ ની જ આવે પ્લાસ્ટિકએ ના આવે, એ એનું બાર તમારે લાગે ને એમ સારું એકદમ સ્મૂથ લાગે‌ એમને મન કીધું કે ત્રણસો કિલોમીટર ફરે, અવે ચાર જ કલાક ખરા ને, ચાર કલાક જ તમારે ચાર્જિંગમાં મકવાનું
બરાબર.
હા અત્યારે તો આપડે અંયા પણ કે એટલા બધા ચાર્જિંગ ના સ્ટેશન બની ગયા છે તમે ઘરે ના કરો ને, તો પણ બાર પણ તમાર ચાર્જિંગ થઈ જાય. હા-હા-હા. કલાકમાં થ્યયે કેમ કે તેમના જોડે હાઈ પાવર વાળું હોય છે ને બધા ચાર્જિંગ કલાકમાં ફૂલ થઇ જાય.
બરાબર છે.
પણ નય લેતા કલાકને એસી રૂપિયા લેશે તમાર જોડે.
બરાબર તો-તો સારું કેવાય આ.
હા.
બરાબર.
એટલે જ તો તમને કીધું ઓવ તમારે જો ના લાવું હોય તમને એવું હોય કે એકટીવા લેવું છે તો મારું આ લઈ જઉું, અને મને નવું લેય આપો પેલું ઇલેક્ટ્રિક. હેલો ઇલેક્ટ્રિક મન લઈ આપો તમાર પેટ્રોલ વાળું જોવતું હોય તો એ રાખો.
ના-ના હવે તો મારે ઇલેક્ટ્રિક ચાલશે.
ચાલશે હે-હે તો સારું.
હા હવે તો હું ઇલેક્ટ્રિક જ લઈશ તો.
હા. ઇલેક્ટ્રિક સારું આવે છે, હવે રિવ્યુ સારા છે ને આપડે છે ને હવે જુઓ પેટ્રોલ ના ભાવ તો દિવસે ને દિવસે વધે જ છે.
હા એ તો છે જ હમ.
હા ઇલેક્ટ્રિક લેવું સારું રેય એનાથી પોલ્યુશન પણ જોન ના થાય.
હમ.
પણ થોડું વિચારવું પડે ને.
હા એ સાચી વાત છે.
હા.
તો-તો વાંધો નય, તો-તો હવે હું ઇલેક્ટ્રિક જ લઈશ.
હા. તમાર ઘરે સે ને, ઘરે કોઈ એક્ટિવા સે પેટ્રોલ વાળા? હા, તો બસ તો ઇલેક્ટ્રિકને પેટ્રોલ વાળુ બંને તમારે જો ચાર્જિંગ કોઈ દિવસ લાઈટો ના હોય ચાર્જિંગ ઘરે ના થાય એવું હોય એવું કઈ હોય, તો તમારે પેટ્રોલ વાળું લઈને જવાનું.
હા એ તો છે એવું તો કઈ પ્રોબ્લેમ નથી.
હા અત્યારે છે ને બધા બે-બે રાખે છે કેમકે ઈસ્યુ આવે જોઓ કોઈ દિવસ વરસાદ હોય ને ફ્લાઇટો બે એક બે દિવસ ના હોય
હમ.
તો એમને બહર જ તો જવું જ જવું જ હોય બહાર તો જવું જ પડે કઈ નું કઈ કામ હોય.
હા એ તો સાચી વાત.
કઈ લાવાનું હોય, કરીયાણા ના માટે કઈ લાવાનું હોય. બહાર જવું પડે. તો પેટ્રોલ વાળું હોય તો એમાં પેટ્રોલ હોય તો જતું રહેવાય આપડે.
હા એ તો છે બરાબર.
હા.
હા તો જોયા હવે તો પછી ઇલેક્ટ્રિક જ લેવાનો વિચાર કરીશ.
હમ ઇલેક્ટ્રિકલ લેવાય.
બરાબર છે પેટ્રોલ ડીઝલ ના ભાવે અત્યારે કેટલાય પોહોંચ્યા છે બાપ.
હા એતો ભાવ હજી વધવાનો.
હમ આ તો મારે જોબ પર જવું હોય ને. તો પપ્પા કે એક્ટવા હું લઈ જાઉં તો તારે રિક્ષા ને એમ જવું પડે તો અત્યારે પપ્પા એ. જ વિચારતા હતા કે કઈ એક્ટિવા લઈ આપવું એમ. તો અમે એજ વિચારતા હતા કે પેટ્રોલ વાળી લઈએ કે પછી ઇલેક્ટ. વાડી લઈએ એમ એમ જ અમે કન્ફ્યુઝનમાં હતા હમ. એમાં પછી કઈ પ્રોબ્લેમ નહીં આવે.
ના ના નહી આવે પાંચ વર્ષ સુધી તમારે ક જોવાનું નહીિ રે.
બરાબર. અચ્છા તમારા ઘરે ઇલેક્ટ્રિક કે એવી કોઈ છે.
હા છે ને પપ્પાની ઇલેક્ટ્રિક છે.
અચ્છા એવું બરાબર.
હા તો મેં એટલા માટે લીધું કે મારે છે ને લોંગ રૂટમાં જવાનું થાય છે.
હા તમે તો દૂર દૂર જાઓ એટલે.
હા.
પણ મને ચાલે ને એમ ઇલેક્ટ્રિક કેમ કે મારે એટલું બધું દૂર ના જ.
હા હા ચાલે ચાલે તમારે પાંચ વર્ષની વોરંટી આપે ને. એ સાત વરષ ચાલી જ જાય આ સાત વર્ષ. સાર એટલે એના પૈસા બે વર્ષમાં તમે વસૂલ તો કરી દેેશુ.
એ સાચી વાત તો આ કેટલા લે મ. સુધી ચાલી શકે એટલે કેટલા કિલોમીટર ચાલી શકે.
ત્રણસો કિલોમીટર સુધી ચાલી શકશે.
બરાબર છે.
તમે એક વાર ચાર્જિંગ કરાવ છો ને. તમારું તો અહિયાં જ ફરવાનું હોય છે તો હા. તમારું તો ચાર ચાર પાંચ દિવસ તો ચાલી જ જશે. હવે ઇલેક્ટ્રિક લાવશું ને તમે એટલે તમે કઈ જતા નહી હોય ને વધારે દૂર. તો પણ હવે જશો ફરવા માટે કે ચલોો ત્યાં જઈએ. સંડે રવિવારે છે આજે રજા છે તો આજે ત્યાં જઈએ. એ ફરવાનું તમે વધારે પસંદ કરશુ.
ના એ તો છે એ તો સાચી વાત આમ એક્ટિવા હોય તો ક્યાંક કામથી અર્જન્ટ જવું હોય તો નીકળી શકે. કાઈ.
હા.
તો બરાબર છે. જોઈએ તો તો હવે એક્ટિવા જ લેવાનું વિચાર કરીશ એટલે ઇલેક્ટ્રિક વાળી.
હા અને એવું હોય ને તું કોઈ વાર અહિયાં. આવતા જતા મા ઘરે આવજો મને ફોન કરીને આવજો. તો હું તમને ઇલેક્ટ્રિક મારા ઘરે જે છે ને.
હા.
ચેત એ બતાવીશ એવું હોય ને તો એક કામ કરો ને.
હા.
બે દિવસ તમે લઈ જાઓ તમે જુઓ. ટ્રાય કરો કુ આખા આવે સુ હા.
ઓકે સારું તો એવું કરીશ ચાલો ને
હા બે દિવસ તમે લઈ લઈ જાઓ ચાર્જિંગ ને બધું લઈ જાવ તો અહિયાં પણ ઘરે જ હોય છે પપ્પા પણ બહ ખાસ થયું જાય કોઈ કોઈ વાર જાય હા પપ્પા જાય કોઈ કોઈ વાર લઇ જાય
બરાબર
મંદિરે જાય સવારે
એટલે મને કેવું હતું ખબર છે કેમ કે મારી એક ફ્રેન્ડ ઓલા લીધી છે તો એ તો કેટલા ત્રણ ચાર મહિના થયા અને બગડી ગઈ
ના ના ઓલાનું એવું છે ચેતક તો સારું છે તમને સર્વિસ સેન્ટર પણ આપણે અહીં જ છે તો સારીને સર્વિસ પણ મળી રહેશે
હા એ તો છે
હા મેં તમને કીધું તો ખરું કે એમાં કઈ પણ ઈસ્યુ આવશે ને પ્રોબ્લેમ આવશે તે લોકો ચેન્જ કરવા રેડી તને ના નહ પાડે
બરાબર સરસ તો તો પછી એજ લેવા હા
જોબથી ફ્રી પડો જ અમાર ઘરો સાઈડ આવજુ હું તમને બતાવીશ પેલા મારે હું તમને એની જે સિસ્ટમ છે એ સમજાવી દઈશ
હા હા
પછી તમે ઘરે લઈને જજો ઘરે બધાને બતાવજુ એમને ફાવે છે બે દિવસ રાખજો
હા હા
પછી મને હા પછી તમે લઈ લો એટલે પછી આપી દેજો મારું અને નહી તો મારું રાખીશું તમે જે નવું નવું લાવો છ મને આપજ તો હું પણ બે દિવસ નવા ના ટ્રાય કરું ને નવું લઈન કરું
વાંધો નહી
ના ના ના ના તમે રાખજો હું તો એમ જ કઉ છું
હા બરાબર છે સારું તો કઈ વાંધો નહી હું લેવા જઈશ તો તમને એક વાર કોલ કરીશ તમે એમના જોડે વાત કરી લેજ તમારી ઓળખણ છે ને એમના
હા એ તો વાત કરી લઈશ પણ તમે આ બે દિવસ લઇ જાઉ મારા ઘરે અહિયાં જ છે કેતા હોય તો હું આપી જઉં
ના ના આપી ના જતા એ તો મારી જોબ થી જઈશ પાછો એટલે એજ રસ્તો પડે ને તો હું તમારા ઘરે એક વાર એવું હશે તો મળી લઈશ તમનેને એક્ટિવા લઈ જઈશ
હમ સા
સારું ચાલો
સારું સારું જય શ્રી કૃષ્ણ